કેમ છો બે
હજી
હા બસ બસ નમસ્તે મજામાં તમે
નમસ્તે મજામાં મજામાં
હા હા આજે આપણે વૃક્ષોની ઉપયોગીતા વિશે વાત કરીએ.
હા જી હા હા બોલો બોલો
હા તમારું શું કેવું છે, વૃક્ષોની શું શું ઉપયોગીતા છે?
વૃક્ષોમાં આમ જોઈએ તો આપણે કુદરતે જે આ કુદરતી બક્ષીસ આપી છે વૃક્ષોની
હમ.
અનેક રીતે આપણે લાભદાયક છે.
હમ.
દાખલા તરીકે આપડે લીમડા ની વાત લઈએ લીમડો
હા
તો એનું એ વૃક્ષ ઘટાદાર હોય ઠંડો પવન છાયા આપે લીમડાના પાંદડા આપણને આપણે અ મેડિસિન તરીકે ઉપયોગમાં લઈએ એન કે એના જે ફૂલ આવે જેને આપણે લીંબોડી કહી શકીએ એ ઘણી બધી રીતે ખાસ કરીને તેલ બનાવવામાં માથામા નાખવાનુ એમાં બી ઉપયોગી થાય કારણ કે તે ઘણી વાર માથામાં અમુક ટાઈમમાં ઇન્સેકટસ હોય તો એ તેલ એનાથી નાખી શકાય આયુર્વેદિક એનો પુષ્કળ ઉપયોગ છે.
એટલે આમ તો જોવા જઈએ તો બધા જ વૃક્ષો આપણને કોઈ ને કોઈ રીતે ઉપયોગી છે જ. જેમ કે નાળિયેરી નો વૃક્ષ છે. પીપળાનું ઝાડ છે, વડ નું ઝાડ છે, એટલે બધા જ વૃક્ષોની ઉપયોગી કોઈને કોઈ રીતે તો છે જ ફળ આપે ફૂલ આપે છાયા આપે અને હા જેમ કે મોટા વૃક્ષો આજે સાગ ના વૃક્ષો હોય તો એનું લાકડું ખુબ જ ઉપયોગી છે, જે આપણને ફર્નિચર, ઘર બનાવવામાં, વગેરે માં ઉપયોગી થાય અને ખાસ તો જો હમણાં જ ગઈકાલે અષાઢી બીજ હતી તો કે કે અ જગન્નાથ પુરીમાં જે ભગવાન નો રથ છે એ સાગના લાકડા માંથી જ બનાવવામાં આવે છે. એટલે એ તો ખુબ જ ઉપયોગી છે. અને અ ટકાઉ પણ છે વર્ષો વર્ષ સુધી એને કાંઈ જ ન થાય અને અ સારી રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ અને હા કેવાય છે કે જે જગન્નાથપુરીમાં ભગવાનનો રથ જે જૂનો થયો હોય એનું એ એના લાકડા કાપી અને એનો બળતણ તરીકે ઉપયોગ થાય છે કે જે ત્યાં મંદિર ની રસોઈ થાય છે તો એ લાકડા જ કે ત્યાં તો કોઈ હિસાબ જ નથી કેટલા માણસો જમે છે ને કેટલા પ્રસાદ લોકો આરોગ્ય છે પણ એ જ લાકડું બળતણ તરીકે તો ઉપયોગમાં લે છે રસોડામાં તો આ તો જાણીએ તો આપણા માટે તો ઉપયોગી છે જ માણસો માટે પણ એજ રીતે પશુઓ પક્ષીઓ અને જીવ જંતુઓ માટે પણ અ વૃક્ષો એટલા જ ઉપયોગી છે.
હા પશુઓ નો તો વૃક્ષો પશુઓને માટે તો એ લોકોને માળા બાંધવામાં અને એ લોક લોકોને એમાંથી જાત જાતના ઇન્સેક ઉપર ચડતા હોતા તેને ખાવા પીવામાં એનું પોષણ જ વૃક્ષો કરે છે બીજું વૃક્ષો આપણને હા પક્ષીઓ અને જીવ જંતુઓ બીજું વૃક્ષો આપણને કેટલા વૃક્ષો આપે અનહદ એટલા બધા જાત જાતના ફળો
હમ
જેના સ્વાદ જુદા જુદા છે જેના આકાર જુદા જુદા છે જેના રંગ જુદી જુદા છે અને એ કેટલા માનવ જાતને માટે કેટલા જાત જાતના ઉપયોગી એવા ફળો કુદરતે આપણને આપેલા છે.
હમ હમ જેમ કે નાળિયાદ એનું વૃક્ષ જોઈએ આપણે દરિયા કિનારે નાળિયે ના વૃક્ષો હોય જ છે અને વિચાર કરો કે નાળિયેર નું વૃક્ષ કેટલું ઊંચું હોય છે અને એમાં નાળિયેરનું જે ફળ હોય છે એમાં પાણી કેવી રીતે હશે. એ તો એક કુદરતની કરમત જ છે અને પાછું કેટલું મીઠું કે જેની એ ઉગે ક્યાં તો કે ખારા પાણી ની જગ્યાએ. એટલે હા છતાં બી બેઠું એટલે આ તો એક કુદરત ની કરામત જ ક કેવાય.
ખરેખર ખરેખ ખર કુદરતે તો આપણને બહુ જ બધું આપ
હા જેમ કે કેળના પાન આપણે કહીએ કે પૂજા હોય. અ સત્યનારાયણ ની પૂજા હોય કાં તો જે આપણે જોઈએ દક્ષિણ ગુજ દક્ષિણ ભારતમાં તો કે જમવાનું શેમાં તો કેળના પાનમાં. તમે જુઓ તો દક્ષિણની કેટલીક હોટલોમાં પણ તમે જઈએ. તો લોકોને અ થાળી કરતા કે પ્લેટ કરતા કે હા કેળના પાન ઉપરજ તમને ભોજન પીરસવામાં આવે ઇવન દક્ષિણ ના મંદિરોમાં પણ જઈએ તો કેળના પાન ઉપર જ તમને ભોજન પીરસવામાં આવે. એનો કઈક સ્વાદ અનેરોજ હોય છે કેવાય છે કે આપણે હા પાનકી છે કે એવી વસ્તુ તે આપણે કેળના પાનમાં જો બનાવીએ તો એનો સ્વાદ પણ અનેરો હોય છે.
અનેરો હોય છે ખરી વાત છે તમારી અને આ બધા વૃક્ષો જે છે તે. તમે જુઓ જે જંગલો છે.
હમ.
એ જંગલો ના જે વૃક્ષો છે આ બધો તો ઉપયોગ આપ છે આપે સાથે આપણને વરસાદ લાવવામાં કેટલી મદદ
હા. ખરેખર એ વાત હા હમણાં એવું જ જાણવાવામાં જે આ વર્ષાઋતુ ચાલે છે. એટલે કે ઘણી જગ્યા એ કે વૃક્ષો કાપવામાં આવ્યા એ એને કારણે. વરસાદ ઓછો. થઈ ગયો છે એટલે કે ઘટાદાર વૃક્ષો હોય જેમ. પેલા કહેતા હતા કે આસામ ચેરાપુંજી માં ખુબ જ વરસાદ આવતો. શને કારણે કે ગાઢ જંગલો ત્યાં છે. એટલા માટે હવે જોકે સ્થળ બદલાઈ ગયું છે પણ પેલા એવું. કેવા તું ભણવા અમે ભણતા ત્યારે તમે પણ એવ ભણ્યા છો કે આસામમાં. પુંજીમાં વધારેમાં વધારે આખા ભારતમાં જોઈએ તો કેવા પુંજીમાં. હા સરેરાશ ખુબ વરસાદ આવે. પણ હવે કારણો બદલાઈ ગયા છે થોડી પરિસ્થિતિ પણ બદલાઈ છે. એને કારણે હવે સ્થળ બદલાઈ ગયું છે.
બીજું કે આપણે આપણા સ્વાર્થને ખાતર આપણે આપણા પ. પર આ વૃક્ષોને કાપીને આપણા પગ પર આપણે કુલાડી મારીએે છીએ. કારણ કે વૃક્ષો કાપીને. આપણે હવે બધે જે તમે જુઓ તો. આ સિમેન્ટ ના રસ્તાઓ બની ગયા મોટા મોટા રસ્તાઓ બની ગયા. એ જરૂરી હતું. પણ એક વૃક્ષ કાપો તો એક વૃક્ષ રોપો એવું દરેક. જો માણસ સિદ્ધાંત રાખે તો આપણેે ત્યાં તો વસ્ તી એટલી બધી કે ખરેખર પાછા આપણે અસલ. જે જુના જમાના માં. વરસાદ જે લાવવામાં વૃક્ષો મદદ કરતા તે. પાછું પણ થાય હવાની જેમ વરસાદ ગમે તેમ નહી આવે એટલે. ઓછ આવે એ દુકાળ પણ શક.
હા બરાબર છે હા એ હા એટલે. તો જરૂરી જ છે અને પશુઓ માટે અત્યારે પણ આપણે છાપામાં વાંચ ચીએછ હમણાં થોડા દિવસ પેલા જ મારાખ્યાંથી ચાર. ચાર પાંચ દિવસ પહેલા જ છાપામાં વાંચવામાં આવ્યું કે ગીર પાસે એક. સિંહે એક બાળકને જૂટવી લીધું. હા હા હા ફાળી ખાજુ એ એને કારણે કે. કે આપણે વૃક્ષો કાપીએ છીએ અને ત્યાં પણ એ હા ત્યાં પણ એવું વાત. વામાં આવ્યું. કે એ બાજુ પણ છાપવામાં આવ્યું હતું કે એ બાજુ રિસોર્ટસ ઘણા બધા થઈ ગયા છે. લોકો હવા ફેર માટે ને ફરવા માટે જાય છે તો એ બધા ગેરકાયદે છે. એટલે બધા વૃક્ષો કાપ્યા એટલે બધા પશુઓ ક્યાં આવા માનવી વસ્તુ. હ એ લોકો ના ખોરાક માટે એ લોકો ખોરાક ની શોધમાં આવવા માંડે. એટલે આ એક પણ એક બહુ સમસ્યા છે. વિકટ સમસ્યા છે જેને આપણે રોકવી જોઈએ આપણે જોઈએ છે કે ઘણા બધા. પશુઓ સિંહ હાથી વગેરે માનવ પર અ. હમ હુમલો કરે છે હા હુમલો કરે છે જેને કારણે કારણ કે. આપણે એમની જે રહેેવાની જગ્યા છે એની પર આપડણે કબજો જમાવી લીધો છે. બરાબર ને.
આજે વલસાડ ખાતે વલસાડ ગામ છે ત્યાં તેને. તેમાં તેની આજુબાજુ ચીત પેલા દ. દીપડા આવી જાય છે દર અઠવાડિયામાં એકાદ બે દીપડા આવે કેમ આવે કારણ કે. આ વાંસદ અને એ બાજુ જે બધા જંગલો છે. એ બી ધીરે ધીરેવા માંડ્યા છે એટલે માણસ. પોતાના સ્વાર્થને ખાતર પોતાના. પોતાના પગ પર જ ઘા કરે છે એવું મારું માનવું છે. એટલે એવું હું માનું છું કે દરેક વ્યક્તિ જો દર વર્ષે એક વૃક્ષારોપણ કોઈ બી વૃક્ષ નુ રોપણ કરે.
હા
ખરેખર લીલી હરિયાળી પ્રદુષણ દૂર થશે. લીલી હરિયાળી ખવાઈ જશે વરસાદ આવશે. ને તો જ આપણે આપણા જીવન બચાવી શકીશું.
હા બરાબર છે શહેરોમાં પણ એજ છે કે જે જંગલો મેનગ્રોવસ છે એ લોકો કાપી કાપીને રેલવે માટે. તે રેલવે લાઈન માટે. મેટ્રો લાઈન માટે અને મકાનો ઊંચા ઊંચા ટાવરો બાંધવા માટે એ લોકો. ઘણી બધી જમીન એ રીતે અ જમીન ઉપર જમીનનો ઉપયોગ કરે છે. એટલે એ પણ હા એટલે એને કારણે પણ આપણી હવા પ્રસુ. પ્રદુષિત થઈ જાય છે અને સાથે સાથે‌. હા આપ આપણેે જમીન લેવા માટે. થઈને આપણે પશુઓને પણ એ લોકોનો એ લોકોની જે. જમીન છે એ આપણે હા કબજે કરી લીધી છે. એટલે આ ન થાય તો અને કેટલા આપણને જોય કે લાખ છે રબર છે લાકડું છે બધું જ આપણને ઔષધિઓ જડીબુટ્ટી ઔષધી બધી આપણને જંગલો માંથી જ મળે છે એટલે હા‌. એટલા માટે આપણે જરૂરી છે કે વૃક્ષોને વાવીએ એનું જ ન કરીએ તો ખરેખર આપ આપણે અ સારી રીતે માનવ જાતિ અને પશુઓ અને જીવજંતુઓ પક્ષીઓ બધા જ આનંદમય જીવન જીતી વીતી શકીએ
પૃથ્વી પરના દરેક જીવો સર્વાઈવ બી થઈ શકશે અને આનંદથી જીવી પણ શકશે.
હા કારણ કે આપડું જીવન એમની પર નિર્ભર છે. અને એમનું જીવન વૃક્ષો પર નિર્ભર છે.
અને મેન મેન તો બેન આપડો જે ઓક્સિજન તમે જુઓ વૃક્ષો ને આપણે શ્વાસ આપે છે આપણો શ્વાસ વૃક્ષોમાં જ છે.
બરાબર હમ હમ એટલે હા આપણને ચોખ્ખી હવા ને તો આપણે જોતા હતા કે કોવિડ વખતે લોકોની શું હાલત હતી ઓક્સિજન ઓક્સિજન નહતો મળતો લોકોને ઓક્સિજન સિલિન્ડર માટે અને એના માટે. થઈને કેટલા લોકો એ જીવ પણ ગુમાવ્યા‌.
પ્રાણ પ્રાણ ગુમાવ્યા પોતાના અને. એટલે મેન તો આપણું જીવન વૃક્ષો ઉપર જ છે એમ મારું માનવું છે.
બરાબર છે એટલે ખુબ સરસ રી રીતે વ્યક વ્યક્ત કર્યા તમારા વિચારો. ખુબ ગમ્યું ફરી આપડે મળીએ કોઈક નવા વિષ વિષય સાથે.
હાચી વાત
હમ.